મજામાં બોલો ને
બસ મારે હે ને એક સરસ મજાની તમારી સાથે વાત કરવી હતી. કેમ કે છે ને સારા શ્રોતા બનવાની એક બહુ મસ્ત કળા છે. જે આપણા માનવ જીવન નું સવાંગ નું હે ને વિષય એક મહત્વ છે સમાજ છે ને માત્ર બોલવાથી નથી પરંતુ છે ને યોગ્ય રીતે સાંભળવા થી પણ સફળ બને છે.
સારા અ શ્રોતા બનવુ એ એક એવી કળા છે જે વ્યક્તિ ની ત્વ અને વધુ અસરકારક બનાવે છે. આજના ઝડપી જીવનમાં છે ને લોકો પોતાની વાત કહેવા માટે ઉત્સુક હોય છે. પરંતુ બીજાની વાતને છે ને ધ્યાનથી સાંભળવાની ટેવ પણ ઓછી જોવા મળે છે જો સારા શ્રોતા બનવા થી છે ને સંબંધ છે ને તે એકદમ મજબૂત બને છે. પણ હે ને એને સમજવામાં હે ને વધારો થાય છે. સારા‌ સ્રોતો આ એ છે કે જે સામેની વ્યક્તિની વાત હે ને એક તો ધ્યાન પૂર્વક સાંભળે વચ્ચે અવરોધ ન કરે અને છે ને ખાસ કરીને વાતને છે ને સમજવાનો પ્રયત્ન કરે માત્ર કાનથી સાંભળવાનું જ નય પરંતુ છે ને મનની પણ વાતને સ્વીકારવી છે ને આજના સમયમાં બહુ જરૂરી બની ગઈ છે. જયારે આપડે કોઈ પણ વાતને ધ્યાનથીને સાંભળી છી ને ત્યારે સામેની વ્યક્તિ ને હેને સન્માન અને મહત તો મળ્યો હોય તેવો અનુભવ થાય છે. પણ સારા શ્રોતામાં બનવા માટે હેને ધીરજ છે ને તે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેમ કે, ઘણી વખત હે ને પોતાની વાત છે ને લોકો ઝડપથી કહેવા માંગે છે. અને બીજા ની વાત છે ને અધૂરી રોકી દે છે. આવી ડેવ છે ને સંવાદમાં અડચણ ઉભી કરે છે. એટલે હેને ધીરજ પૂર્વક સાંભળીને અને વિ વિચારીને છે ને અ બધું કાર્ય છે ને કરવું જોઈએ. એટલે બને ને ત્યાં સુધી હેને શાંતમય આ બધું કાર્ય કરવું જોઈએ. અને આજનાં સમયમાં છે ને કોઈ શાંતિ થી વાત કરવા જ માંગતું નથી. બધાં હંમેશા ઉતાવળ ઉતાવળ માં જ અ બધાનું કામ કર તા હોય છે. એટલે આ બાબત પર પણ ધ્યાન દેવું છે ને ખુબ બહુ જરૂરી બની ગયું છે.
જો વાતચીત કરવાની કળામાં આપણે જેટલું મહત્ત્વ છે ને સારું બોલવાનું છે. અ તેનાથી અનેક ગણું વધારે મહત્વ સારું સાંભળવાનું છે. જો સાંભળવું એ માત્ર કાનથી શબ્દો ગ્રહણ કરવાની ક્રિયા નથી. સામે વાળી વ્યક્તિના વિચારો અને લાગણીઓ નો સમજવાની પ્રક્રિયા છે. સક્રિય શ્રવણને આપણે ધ્યાનમાં રાખીએ ને તો સંપૂર્ણ એમાં ધ્યાન આપવું જોઈએ. જેમ, કે જયારે કોઈ તમારી સાથે વાત કરવુ કરતું હોય ત્યારે તમારું પૂરું ધ્યાન તેમની તેમનાં પર કેન્દ્રિત કરવું પડે. મોબાઈલ ફોન, લેપટોપ કે અન્ય વિચારોને બાજુમાં
મૂકી દેવા પડે. અને શબ્દોની પાછળનો અર્થ કેવી રીતે સમજવો તે હું તમને જણાવું. માત્ર શબ્દો જ નહીં. પરંતુ વખતા ક્યા ભાવ કે પરિસ્થિતિ સાથે બોલી રહ્યો છે. તે સમજવાનો ઊંડો પ્રયાસ કરવો પડે છે. જો આંખો નો સંપર્ક હોય જેમ, કે વાત કરનાર વ્યક્તિની આંખોમાં નરમાસ થી જોવું પડે. આનાથી તો તેમને લાગ ગે કે તમે તેમની વાતમાં ખરેખર રસ લઈ રહ્યા છો. જો હકારાત્મક પ્રતિભાવ હોય ને તો વાત સાંભળતી વખતે સમયાંતરે માથું હલાવવું, કે ચહેરો પર યોગ્ય હાવભાવ લાવવાં એ દર્શાવે છે કે તમે તેમની વાત સાથે જોડાયેલાં છો. અને ધીરજ રાખવી અને વચ્ચે ન બોલવું જોઈએ. જયારે અમુકો લોકોને એવી કેવું હોય કે આપણેે તેમની સાથે વાત કરતા હોય ને તો ત્યાં આમ થોડીક જ વાત સાંભળે આપડે પ છી એવું પાછું વિચારવું છે ને એવું નઈ કે આની પૂરી વાત સાંભળી લઉ, એટલે એ વાત પૂરી થવા દેવી જોઈએ. સામેવાળી વ્યક્તિ ની પોતાની વાત સંપૂર્ણ રીતે પૂરી કરે ને ત્યાં સુધી વચ્ચે તેમને ટોકવું પડે નહી એને ટોકાય નહી વાત એની કાપવી પણ એક ખરાબ શ્રોતાની નીસાની માનવામાં આવે છે. એટલે મોન નું મહત્વ છે ને ક્યારેય અ વ્યક્તિને પોતાના વિચારો ગોઠવવા માટે થોડીક સેકન્ડમાં મૌન જરૂરી હોય છે તે સમયે તેમને આપવો પડે છે. એટલે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે કોઈની વાત પણ કાપવી જોઈએ નહી. અને જે બોલતું હોય ત્યારે મોન રેહવું જોઈએ.
હા. એ પણ અ ખાસ જરૂરી બાબત છે. જેમ કે છે ને સારા શ્રોતતા બનવા છે ને વ્યક્તિના સંબંધ પણ સુધારે એવુ થાય છે ને પરિવાર છે. સભ્યો છે. એની સાથે -સાથે મિત્ર છે અને સહ કર્મચારી છે. જે વાત ધ્યાનથી સાંભાળવા અને ગેર સમજ હોય ને દૂર થાય છે. જયારે હે ને કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ને ત્યારે તેની વાત સા -ભળવી પણ એક પ્રકારની મદદ છે. ઘણી વાર હે ને યોગ્ય સલાહ કરતા પણ હે ને કોઈની વાત અ શાંતિ થી સાંભળવી એ પણ બધું અ જરૂરી છે. કેમ કે આજના સમયમાં છે ને સારા શ્રોતા બનવું એક પડકારરૂપ બની ગયું છે. કારણ કે લોકો છે ને ધ્યાનમાં અનેક બાબતો વહે ચાલુ રહે છે. પરંતુ થોડાક પ્રયત્ન કરીને તો આ ગુણો વિકસાવી શક્યા છે. ધ્યાન કેન્દ્રિત કરવું અને ધીરજ રાખવી આ બધા પ્રશ્નો પૂછવા અને સામેથી વ્યક્તિને ભાવ સમજાવો. જેવી ટેવો છે ને સારા શ્રોતા બનાવે છે. અંતમાં કહી શકાય ને કે સારા શ્રોતા બનવુ એ માત્ર એક સારી ટેવ નથી. પરંતુ છે ને જીવનમાં સફળતા મેળવવાનું મહત્વપૂર્ણ સાધન છે. જે વ્યક્તિ સારી રીતે સાંભળે છે ને તે વધુ સારી રીતે શીખ વે છે, સમજે છે. અને સંબંધો જાળવી શકે છે તેથી છે ને વ્યક્તિને સારા શ્રોતા બનવાની કળા શીખવી જોઈએ. અને જો તમે છે ને ભવિષ્ય ની વાતમાં પણ ધ્યાન કરુંને તો આ બધું વાત હે ને બહુ જરૂરી છે. જો અંતમાં કહી શકાય ને કે સારા શ્રોતા બનવું હોય ને તો તે માત્ર એક સારી ટેવ નથી. પરંતુ છે ને જીવનમાં સફળતા મેળવવા મહત્વપૂર્ણ સાધન છે. જે વ્યક્તિને સારી રીતે સાંભળે છે અને વધુ સારી રીતે શીખવે છે. ને સમજે પણ છે એટલે સંબંધ જાળવવા અ જાણવી શક તો આ છે ને તેથીન દરેક વ્યક્તિને છે ને સારા શ્રોતા બનવાની કળા પણ શીખવી બઉ જરૂરી બને છે. એટલે બને ને એટલું જીવનમાં ઘણું બધું નવું-નવું શીખવું પણ બહું જરૂરી છે.
જો સ્નાનુભૂતિ સારા શ્રોતા બનવું હોય ને તો સ્નાનુભૂતિ કેળવવી પડે. જે પોતાને તેની જગ્યા એ મૂકવી પડે. જેમ કે વ્રતા છે જે પરિસ્થિતિ કે લાગણી માંથી પસાર થઈ રહ્યો છ છે, તે તેમની દ્રષ્ટિએ જોવાનો છે ને પ્રયત્ન કરવો પડે. જો નિર્ણાયક ન બનો જો કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વિના અથવા તરત જ સલાહ કે નિર્ણય આપ્યા વિના વાતને ખુલ્લા મનથી સ્વીકારો. હા સ્પષ્ટતા માટે છે ને આપણે પ્રશ્ન પૂછવો જરૂરી છે. વાત પૂરી થયા પછી જો તમને કંઈક સમજાયું ન હોય ને અથવા વધુ જાણવું હોય ને તો ન નર્મદા થી પ્રશ્ન પૂછો. જેમ કે શું તમારો કહેવાનો અર્થ એ છે કે? આનાથી વક્તાને ખાતરી થશે કે તમે તેમની વાત ખૂબ ધ્યાનથી સાંભળી છે. સારા શ્રોતા હોવાનો મુખ્ય ફાયદા એ જ છે કે અંગત અને વ્યહ વ્યવસાયિક સંબંધોમાં વિશ્વાસ અને ઊં ઊંડાણ વધે છે, ગેરસંબંધ અહ દૂર થાય છે. અને સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે છ છે. લોકો તમારી પાસે આવતા અને મનની વાત કરતા અચકાતા નથી. જો કોઈ પણ પરિસ્થિતિ હોય તો સારા શ્રોતા બનવા માટે છે ને આપણે એક વણ માંગી સલાહ આપવી જોઈએ. જેમ કે ઘણી વાર સામેવાળી વ્યક્તિ માત્ર પોતાની ભડાશ કાઢવા કે મન હળવું કરવા માંગતી હોય છે. તેવા સમયે તરત જ ઉકીલ કે સલાહ આપવા લાગવાથી સંવાદ અટકી જાય છે. અને પૂર્વગ્રહ જેવી વાત કરીએ તો વાત શરૂ થાય તે પહેલા જ વ્યક્ તિ વિશે કે વિષય વિશે કોઈ ધારણા બાંધી લેવી જર જેનાથી તમે ખુલ્લા મનથી વાત સ્વીકારી શકતા નથી. જો તે રીતે આપણે જોઈએ ને તો અંતમાં તો હું ઈ જ કેય કે સારા શ્રોતા બનવું એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જેમાં રોજબરોજ સુધારો કરી શકાય છે. એને આપણે ધીરજ પર રાખવી જોઈએ. જો આપણે ગુશામાં ન રહેેવું જ જો એ ભાવુકની અહ તે જરૂરી છે. અને શાંત રહેવું જરૂર છે. કે અને કોઈ પણ શ્રોતાને આપણે શાંતિથી સાંભળવા તે ખૂબ જ જરૂરી છે. એટલે હવે આપડે છે ને બીજી ટોપિક ઉપર ચર્ચા કરીએ અને પછી મળીએ.
હા તો ઠીક સે. સારું ચલો બાય ઓકે.